હા મને એકચુલીમાં અજીબ હમ્મ
મેં ખૂબ જ અગત્યની કરવા રહ્યો છ.
એચ તમારો અવાજ વ્યવસ્થિત નથી આવતો
હા હવે આવે છે.
હા હવે હવે હવે ઠીક છે હા એનાથી પેલા તમે બોલતા હતા તો અવાજ નહતો આવતો વ્યવસ્થિત
હ તો આજે ઓનલાઈન શોપિંગ વિશે આપડા વાત કરવા જઈ રહ્યા છીએ.
ઓકે
આજે ઘણી બધી વ્યવસ્થા જેવી કે ઓનલાઈન થઈ ગઈ છે જેમ કે આપણે કઈ બી શોપિંગ કરવો હોય તો આપણે સરળતાથી શોપિંગ કરી શકીએ છીએ. તેમાં એ વસ્તુ છે. એ આપણે ઘણો બધો સમય નો કે તો ઘણો બધો સમય બચાવ શકીએ છીએ. કેમ કે આપડી હમણાં ડેની લાઈમાંવું હોય કે હમણાં બધા બઝ હોય છે. શોપિંગ કરવાનો ટાઈમ પણ મળતો નથી તો આપણે કોઈ પણ શોપિંગ આપણે તરત આપણે ઓનલાઈન ફોન દ્વારા કરી શકીએ છીએ. તો તમારો મારો શોપિંગ નો અનુભવજધી ખુબ જ સરસ રહ્યો છે. તો તમારો અનુભવ કેવો રહ્યો છે જણાવશો તમે?
મારો અનુભવ એવું રહ્યો કે ભાઈ હું હવે ઓર્ડર કરું ને તો હું જોઉં. પેલા સિચ્યુએશન ને, મતલબ બોલી વસ્તુને ઓલા અ અ કેવી રીતના છે, આમ બેનિફિટ શું છે. એમ અને બીજું એ જોવું, કે ભાઈ આપડે સમજો આ વસ્તુ ન ફાવી, આ બતાવે છે એ બી ના નીકળી તો આપડણે રિટર્ન કરી શકીએ કે ના કરી શકીએ, પાછું મોકલાવીને પછી રિફંડ મળવું જોઈએ. એટલે હું એવી રીતના પછી જોઈ અને પછી હું મારા ઓર્ડર કરું છું કારણ કે મારા એક બે વ વખત ના અનુભવ થોડાક આમાં ખરાબ રહ્યા. એટલે મેં વસ્તુ મંગાવીને મેં જે એવી રીતના વિચાર કરી હતી એ પછી ક્વોલિ તેવી ના આવી. એનો પછી થોડુંક ક્વલિટીમાં ફરક હતો એટલે પ પી અ અને એવું વસ્તુ કે હું રિટર્ન પણ ના મોકલાવી શકું મને જયારે મેં ઓર્ડર કર્યું ત્યારે મને ધ્યાન નહોતું આવે એ વસ્તુ ન. ત્યાં મારી રિટર્ન નહી જાય. એટલે એવી રીતના કરીને પછી હવે હું એ બધી ચકાસણી કરું છું. એકદમ વ્યવસ્થિત, કે ભાઈ આપડે પૈસા નાખવા છે. અને આપણને વસ્તુ લેવી છે, તો પછી આપણને આ વસ્તુ માં તકલીફ આવે. આપણે પાછી મોકલાવી શકીએ, એવી એવી જ વસ્તુ જોવાની ભલે નોર્મલ કરતા થોડોક એના ભાવ વધારે હોય તો હાલે આપણને.
હા બિલકુલ સાચી વાત છે તમારી, આજે ઘણી બધી ઓનલાઈન શોપિંગ ના નામે ઘણા બધાકીમ પણ ચાલી રહ્યા છે જેમ. આજે એક ઇન્સ્ટાગ્રામ પર કેવું કે લિંક શેર થઈ રહી છે બધી. જેમ કે આપડે તે લિંક પર ક્લિક કરીએ તો આપણે ડાયરેક્ટ ફ્લિપકાર્ટ છે એમેઝોન છે મિંત્રા છે મીચો. મશો છે, એ ડાયરેક્ટ એપ્લિકેશન આપ ખોલીએ છી. એ એપ્લિકેશન તો શૌ કરે જ છે આપણે. પરંતુ તે એપ્લિકેશન શો કરે છે, સાથે સાથે પ્રોડક્ટ પણ શો કરે છે. પ્રોડક્ટ આપણને એટલું બધું સસ્તું બતાવે છે કે આપડે હજાર બે હજાર ની વસ્ તું હોય છે ત્યાં પણ આ દોઢસો કે બોસો રૂપિયા એવું મ જ બતાવે છે ને ઘણા બધા વ્યક્તિઓ એની લાલચમાં આવીને અહ છેને એ પ્રોડક્ટ ખરીદી લે છે અને એનું પેમેન્ટ હર વખતે ઓનલાઈન અજ આવે છે એટલે સસ્તુંની ચક્કરમાં બધા કે સસ્તું મળે છે, બે હજાર ની બસો દોઢસો રૂપિયા મળતી હોય તો પૈસા ઓનલાઈન કરી દેવાવામાં શું વાંધો એમને ઓનલાઈન કરી દે છે. પરંતુ આવી બધી લિંકકો થી એટલું સતર્ક રહેવું જોઈએ કારણ કે એ બધી લિંકો ખાલી ફ્રોડ ના નામે ચલાવવામાં આવે છે. કે મતલબ પૈસા થઈ જાય પછી આપડો કઈ ઓર્ડર મળતા નથી. કે કશું મળતું નથી તો એ બધી બાબત નો આપડે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
હા, સાચી વાત છે તમારી કારણ કે હમણાં અહ આ વર્ષે તોં મેં નથી જોયું પણ ઇવન દો આપણને એવું અહ એકદમ અહ લાગે કે અરે આ વેબસાાઈટ ઉપર તો ક્યારે કઈ રોંગ થઈ જ ના શકાએ કઈ તો ખોટું આવશે જ નહી એ વેબસાઇટ જે કેહેવાય છે આપણા માટે જો સ અહ સર આપણો આ ઓનલાઈન ઉપર જે સર્ચ એન્જિન છે એવું ગૂગલ ઉપર એવી બધી આમ અહ એડવર્ટાઈઝ આવતી તી અહ અને મેં શશું મેં કીધું આટલું સસ્તું કેમ હોય શકે આ વસ્તુ કારણ કે આ વસ્તુ ની કિંમત નહી ની તો સાતસો થી આઠસો રૂપિયા છે. એ આપણને દોઢસો રૂપિયામાં કેમ આવી શકે પછી ભાઈ એ કીધું કે આ બધું આ ને આમ સ્કેમ જ હોય છે, આ લોકોને તમે આમ લિંક ઉપર જાઓ એટલે પછી એ લોકો છે ને તરત જ છે ને તમારું મોબાઈલ ના ડેટાઓ અ લઈ લેતા હોય છે. અને ઘણી વખત તમારો નંબર એના લીધે કરીને હેક થઈ જાય છે. અને તમારા પછી જે પણ હોય? એ ઓટીપી ને બધું આપડું જે બેંક નું કઈમ પણ કરીએ તો એ એમને પેલા મળે અને પછી આપણને આપણું નંબર એ લોકો ઓપ્શન માં મૂકી દે છે. એવું બધું થઈ રહ્યું છે. એટલે પછી મેં કીધું કે આપણને એટલે જ મેં તમને કીધું ને કે આપડણે વધારે ભાવ વાળી વસ્તુ માં જઈએ છીએ. ઓછા ભવાળી વસ્તુમાં નથી જતા કારણ કે એક તો રિટર્ન ની બી તકલીફ થઈ જાય છે. અને બીજું જો આવી રીતના સ્કેમ આવે છે ત્યારે પછી ટેન્શનમાં આવી જાય છે કે હવે આપણને કરવું શું? જોકે હવે તો આરબીઆઈ એ ઘણા બધા આમ પગલા લઈ લીધા છે. અને હવે આમ આ જે સ્કેમ ન જેટલો વધી રહ્યો છે બુ જોખમ- એના લીધે કરીને હવે તો એ લોકો એ ઓનલાઈન ન આજે જે ટ્રાન્સફર હોય છે. એ ટ્રાન્સફર એ લોકો એવી રીતના આમ કર્યું છે ડિક્લેર કે તમે ચોવીસ કલાક માં તમે અગર તમને એમ લાગી કે ના ના તો મેં કર્યું જ નથી અને થઈ ગયું છે. તો ચોવીસ કલાક ની અંદર તમે એના માટે કરીને ફરિયાદ નોંધાવી હશે ને તો તમને તમારું જે બી આમ રૂપિયા ગયા હશે એ તમને પાછા મળી શકે છે. એટલે હું એના માટે કરીને તો બહ હવે રાજી થ આવું છું. પણ હા હવે આપને ઓનલાઈન શોપિંગ માટે બહુ વધારે ધ્યાન રાખવાની જરૂર પડી ગઈ છે.
હા બિલકુલ સાચી વાત છે. આજે આપણે મોટી મોટી કંપનીઓ જેમ કે ફ્લિપકાર્ટ છે. એ બધી આપને મોટા મોટા અમુક અમુક દિવાળી પર મતલબ જે તહેવારો હોય ઘણા બધા ડિસ્કાઉ- આપી રહી છે. તો એ ડિસ્કાઉન્ટ આપ આપણે એક આપડો એક ફાયદો પણ છે કેમ કારણ કે જે વસ્તુ પણ હજાર બે હજારું મળતું હોય તે આપણને ડિસ્કાઉન્ટમાં આવીને આપણને જો આપણને તે વસ્તુ છસો સાતસોમાં પડતું હોય? તો આપણા માટે એક ફાયદો છે એવું મને તો લાગે છે.
પણ હું મારો અનુભવ કઉ ને તો જુઓ કે હ ઓનલાઈનમાં તો આપડણે ડાયરેક્ટ નથી જ કે અમારા જેવા જોન ના માણસો છે એ લોકો શું કરતા પેલા અમે લોકો માર્કેટમાં ફરીએ માર્કેટ માં ફરીને અમે આ એ વસ્તુ નો ો ભાવ કઢાવતા કે હા ભાઈ આ દુકાને ગઈ તો એને પણ મને આ વસ્તુ આઠસો રૂપિયાની આસપાસ જ કઈ પછી બીજી દુકાને ગઈ તો એને પણ મને સાડા સાતસો કઈ મતલબ આઠસો નું- આજુબાજુ ને એનો અગર અમને ભાવ મળે તો અમે લોકો જોઈએ ત્યાં ઓનલાઈનમાં કેવી રીતના અવેલેબલ છે તો મેં એવી રીતના જયારે પોતાનું જે રિસર્ચ પ્રમાણે જયારે વસ્તુ- વસ્તુ નો પછી ભાવ જોય છે તો ત્યાં એ વસ્તુનો જે આઠસો રૂપિયાની છે. એ વસ્તુને ત્યાં બે હજાર રૂપિયા ની દેખાવામાં આવે છે. બે હાજાર રૂપિયા ની દેખાડી અને પછી- એના ઉપર ડિસ્કાઉન્ટ કાઢીને એને એ લોકો અ કરે છે. સાથે સાડા સાતસો સેવન નાઇન્ટ નાઇન- ઓલમોસ્ટ આઠસો જ જે મને બારે પણ હું જાઉં છું તો મને એટલામાં જ પડી રહ્યો છે. તો પણ કે ને કે ભાઈ હું ઓનલાઈન વસ્તુ જોઈ નથી શકતી અનુભવ નથી કરી શકતી અને જયારે હું જયારે માર્કેટ ઉતરું છું બજારમાં જ આવઉ છું ત્યારે એ વસ્તુ ને હું હાથ લગાડીને જોઈ શકું છું. કે હા મારે છે. અ છે એવી રીતના જે દેખાય છે એવી રીતના છે. કે પછી આમાં વળી પછ કઈક નુકસાન પણ આવી શકેમ હવે આપડે પછી સમજો ઓનલાઈનમાં તો કેવી રીતના છે લિમિટેડ ટાઈમ રિટર્ન પીરિડ છે સાત દિવસનું કે દસ દિવસનું રિટર્ન પીરિયડ આપે છે આ લોકો આપણને એમાં વળી પાછ કઈક ખરાબી નીકળે તો આપણે રિટર્ન કરી શકીએ પણ બજારમાં તો આપણે સમજો બે મહિના રહીને આપણને કોઈ વસ્તુ તો લીધી આપણે આગર એ ખરાબ નીકળી તો આપડે ત્યાં જઈને એ દુકાન વાળા ને કહી શકીએ કે ભાઈ તારા પાસેથી આ વસ્તુ લીધી અને આમાં પછી આવી રીતના પ્રોબ્લમ આવી છે ભાઈ હવે શું કરવું તો એને પોતાની ગુડવિલ રાખવા માટે ડેફિનેટલી આપણને એના માટે કરીને જરૂર પોતાનું સમાધાન કરી આપશે એવું હ એટલે ઈ થોડુંક ઓનલાઈન માં મારે બહુ અનુભવ રહે છે ખાસ કરીને ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં તો રહ્યા જ છે એમેઝોનમાં તો મને ભાવ બહુ વધારે લાગે વસ્તુઓના અને પછી જે ક્વોલિટી આવે છે એના પ્રમાણે મને એમ થાય કે યાર આ કવોલિટી તો આપણને બજારમાં વધારે સારી રીતે આ પૈસામાં મળી જાય છે એમેઝોન ઉપર મંગાવીએ એના કરતાં કારણ કે કદાચ એમેઝોને પોતાનો કમિશન વધારે મૂકી રાખ્યો છે એના લીધે કરીને અ વસ્તુનોો ભાવ વધારે હોય છે એની ક્વોલિટી ના પ્રમાણે એલે હું થોડું હા હા
જે જોવા જઈએ ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એ પોતાની તમે કીધ મા રિટર્ન પોલિસી પણ છે પરંતુ અમુક સમય પછી આપણે તને રિટર્ન કરી શકીએ નથી તે આપણા માટે ગેરફાયદો પણ છે કે આપણને વસ્તુ નહીં ગમતી હોય તો ઘણા ટાઈમ પછી આપણે રિટર્ન કરી શકતા નથી જયારે એવું ઓફલાઈનમાં નથી આપડે ગમે ત્યારે આપણે તમે કીધું બે બે મહિના પછી પણ જઈનેકીએ કે આ વસ્તુમાં પ્રોબ્લેમ છે તો એ આપડણે તરત સો લાવી શકીી પરંતુ ઓનલાઈનમાં લાવી શકતા નથી એ પણ એક આપણા માટે ગેરફાયદો છે એવું જ મારા એવું ફન્ જોડે થયું હતું એ ઓનલાન શોપિંગ દ્વારા અ લીલન શર્ટ મંગાવ્યા હતા બે હજાર ના ચાર શર્ટ આપ હતા જોડી હતી તો એમાં થયું એમ હતું ઓનલાઈન ઓર્ડર કર્યું હતો તો તે લોકોએ ઓર્ડર આપ્યો પણ હતો પરંતુ તે ઓર્ડરમાં નીકળ્યું હતું સ્વેટર અને તે સ્વેટર ફાટેલું પાટેલું જૂનું અને એકદમ યુઝલેસધે નહી થઈ શકતો હતો એવો ઓર્ડર આપ્યો હતો તો એ ઓર્ડર પાછો રિટર્ન પણ એ લોકોએ નહી લીધો હતો
અરે બાપરે
તો એ પણ એક ગંભીર સમસ્યા હતી પરંતુ તેના પૈસા પણ ગયા અને તેને સટ પણ નહી મળે એવું થયું હતું મારા જોડે
ઓકે એટલે જ છે ને અમે મારું પણ એકીતે એવી રીતનો અ અનુભવ થયો અને પલ પણ મેં આવી રીતના પછી મેં કીધું કે ભલે આ તમે મને મોકલાવ્યો છે પણ આને તમને હું ફોટા મોકલા મેં એમને ફોટા મોકલા્યા હતા ને હવે તો મેં આવી રીતના ગાંઠ બાંધી લીધી કે આપણને ક્યારે પણ ઓનલાઈન આપણેે કોઈ વસ્તુ આવે છે અને આપડે એ પ્રોડક્ટ નું જયારે આમ બોક્સ અનબોક્સિંગ કરીએ છીએ મતલબ ખોલીએ છીએ ત્યારે એનો વિડિયો કાઢવાનો અને હા વિડીિયો કાઢી લેવાનું અને પછી સારો હોય તો તો પછી કઈ નુકસાન નહી પણ આવી રીતે ના જો સમજો શર્ટ મંગાવ્યોને સ્વેટર ખાટેલો નીકળ્યો તો તમે એ લોકોને પ્રૂફ શું આપો કારણ કે આ કંપનીઓને આપણે કોલ બેેક કરીને કોલ સેન્ટરમાં કોલ કરીને જણાવવું પડે કે અમને આવી રીતે છેતરપિંડી થઈ છે તો એ લોકો આપણને પ્રૂફ ને સાબિતી માંગે છે તો સાબિતી માં આપડે આપને આ કરેલું હશે તો આપણને આ આપડે પ્ર જ કરી શકશું કે હા ભાઈ આ અમારી છે જો અમે આ કાઢ્યો તો વેડિયો અ મે પાસે જયારે આવ્યો હતો ત્યારે અને ત્યારનું આ જો આવી રીતના મળ્યું છે અમને વસ્તુ તો એ લોકો પછી એના માટે કરીને યોગ્ય પગલાં લઈને પછી આપણને રિફંડ કરી શક કે પણ અહી આપણેે પ્રસ્તુતિ ના આપીએ આ વિડીયો હવે એ લોકોએ અ મૂકેને જરૂરી કરી નાખે છે હવે પેલા તો પણ એ લોકો તો મોકલાવી દેતા હતા ફોટાઓ આપણે નાખીએ ને તો મોકલાવી દેતા હતા રિફંડ પણ હવે આ લોકો અગર આવી રીતના કઈ બી થાય છે તો વિડીયો માંગતા જ હોય છે એટલે મારું તો એવું કઉ છું ને તમને કે એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં હું કરું જ છું વિડીયો અનબોક્સિંગ કરું જયારે ખોલું ત્યારે હું વિડીયો કાઢું છું કે ભાઈ મોંઘી વસ્તુ છે કઈ ગડબડ આવી જશે તો આપડે ખાડામાં ઉતરી જઈશું પૈસા ના હમણા ને તો મેં વચે તો મેં તો સાંભળ્યું તું મેં કદાચ ન્યુઝ આપડે સમાચારમાં સાંભળ્યું તું કે ભાઈ આ લોકો એ આઈ ફોન મંગાવ્યો તો એક એક અને એને બોક્સ માં પથરા મળ્યા
હા એવું ઘણે ખરું થાય છે
હા એવી રીતના હવે પછી કે મારે તો કઈ ના આવી અને કંપની આ સ્વીકારવા માટે તૈયાર જ નતા કે આવી રીતના નથી આવ્યા તે તમને એટલે રા પહી આ વિડીયો કાઢી અને પછી ભલે ને આપને ડિલીટ કરવું પડે પણ એક વાર મા જયારે પણ કોઈ વસ્તુ મોંઘી લેવી તો પણ એનો